જાય શ્રી ક્રિષ્ના મોટા ભાઈ હા આયુષ કેમ છે અરે બધું ભણ્યા જે
બસ હું પણ સરસ જ છું
આજે આજે મને સમય વ્યવસ્થાન વિશે વાત કરવી છે મને શું લાગે છે સમયનું યોગ્ય સંચાલન કેટલું મહત્વનું છે
મારો મતે સમય વ્યથાન જીવનની સૌથી મહત્વપૂર્ણ કુશણમાંની એક છે જો આપણે સમય નો યોગ્ય જે આયોજન કરીએ તો ઘણા કાર્યો સરળથી પૂર્ણ કરી શકીએ
હ હા સાચી વાત છે ઘણા વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે કે તેમને અભ્યાસ માટે સમય મળતો નથી પણ હકીકતમાં સમ સમસ્યા સમયની નહી સમ્યાન ઉપયોગી હોય છે
બિલકુલ એકદમ સાચો વાત ક છે તુંતર દરેક વ્યક્તિને દિવસમાં ચોવીસ જ કલાક મળે છે જો વ્યક્તિ આ સમય નો યોગ્ય ઉપયોગ કરે તો સ સફળ બને છે
હા સમય વસ્પધાન નું શું ફાયદો છે બો ફાયદો છે
જોઓ એના બહુ ઘણા ફાયદા છે પ્રથમ છો કામ સમયસર પૂર્ણ થાય છે બીજું તળાવ ઓછો થાય છે વ્યક્તિ પોતાનું લક્ષ્યનો વધુ ઝડપથી પ્રાપ્ત કરી શકે છે
હમ્મ હમ્મ હા અને જારે આપણે કામ છેલ્લી ઘણીએ કરીએ છીએ ત્યારે ઘણી ભૂલું પણ થાય છે
એકદમ સાચું ઉદાહરણ તરીકે જો પરીક્ષાની તૈયારી એક દિવસ પહેલા શરૂ કરીએ તો સારું પરિમાણ મળીવાની શક્યતા ઓછી રહી છે
હમ્મ તો વિદ્યાર્થીઓએ સમય નું આયોજન કેવી રીતે કરવું જોઈએ
જો મેં તને સમય નું આયોજન કેવી રીતે કરવાનું તે બાદ બતાવું છું સૌ પ્રથમ તેમને દૈનિક સમય પત્રક બનાવવાનું જોઈએ ક્યા સમય અભ્યાસ કરવો ક્યારે આરામ કરવો અને ક્યારે રમત ગર વી કરવી તો નક્કી કરવાનું જરૂરી છે
હા એક ટાઈમટેબલ રીતે ચાલવાનું જોઈએ વિદ્યાર્થીઓને હું પણ હું મોબાઈલ હા મોબાઈલ ફ સમય બગડવાનું માટે કારણ છે મોબાઈલ ફ સમય બહ બગડે બગડાવે છે
સાચો કહો છો ઘણા કિસ્સામાં સોશિયલ મીડિયા ગેમ્સ અને વિડીિયોમાં લોકો કલાકો પસાર કરી દે છે અને પછી કહે છે કે સમય નથી
હમ્મ હું પણ ક્યારેક સોશિયલ મીડિયા પર વધારો સમય વિતાવીઘી કરુ છું
એ સામાન્ય વાત છે પરંતુ આપણે તેની મર્યાદા નક્કી કરવી જોઈએ છે ટેકનોલોજીનો ઉપયોગ કરવો શીખવા માટે પણ આપણે કરી શકીએ છે
હમ્મ સારું સમય વ્યવસ્થાન અને સફળતા વચ્ચે શું સંબંધ છે
ખૂબ જ ગાઢ સંબંધ છે ભાગના સફળ લોકો પોતાનો સમય ન ખૂબ જ સારી આયોજન કરે છે તેઓ મહત્વપૂર્ણ કાર્ય ન પ્રાથમિકતા આપે છે
હમ્મ પ્રાથમિકતાનોો આપનો અર્થ શું
એટલે કે સૌથી મહત્વપૂર્ણ અને તાત્કાલિક કામ પહેલા કરવું ઓછા મહત્વનું કામ પછી કરવાનું
હ ઘણા લોકો કામનો ટાઈમ ટા ટાળવાની ટેવ ધરાવે છે તેને કેવી રીતે દૂર કરી શકાય
નાનું લક્ષ્ય નક્કી કરીને જ્યારે મોટું કામ નાના ભાગોમાં વહેંચાય છે ત્યારે તે સરળ લાગે છે અને કામ શરૂ કરવાની પ્રેરણા મળે છે
હમ આજ કલ ન વિદ્યાર્થીુ તો બહ કર્યા કરે ટાઈમપાસ બહ કર્યા કરે
સાચો કહો છો
હમ આ ખરેખર ઉપયોગી સલાાય છે તમારું
એક બીજી મહત્વની વાત છે કે પૂરતો આરામ અને ઉપર જરૂરી છે સમય વ્યવસ્થાનો અર્થ માત્ર સતત કામ કરવાનો નથી પરંતુ આપણને દરરોજ સાત થી આઠ કલાકનો ઊંઘ પૂરું કરવાનું કેમ કે જો આપણનો ઊંઘ પૂરો નહીં થાય તો આપણે ચીરચીડ કર્યા કરે
હા દિન સારું પણ નાઈ જાય
હા
તમારું હ સારું થઈ સારું રહે
સાચો કારણ કે જે થાકીલા મનથી ઠારા મનથી કાર્યક્ષમતા ઘટી જાય છે અને સંતુલન ખૂબ જ જરૂરી છે અભ્યાસ આરામ પરિવાર અને શોખ માટે પણ સ ય હોવું જોઈએ
હમ હા બધું માટે સમય નીકળવાનું રમવા માટે ફેમિલી માટે મમ્મી પપ્પા માટે
સાચો વાત કો છો બધા માટે જો સમય હોય અને જો આપ આપણે સમયને બરાબર પર વાટીએ કે આપણે આટલું કલાક રમવાનું છે અને આટલું કલાક કામ કરવાનું છે આટલું કલાક કોણ કરવાનું છે તો આપ આપડ જો જીવન છે એ નંદ થઈ જ છે તે
શ સમય વ્યવસ્થા વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો કરે છે
ચોક્કસ જ્યારે આપણે સમયસર કામ પૂર્ણ કરીએ છીએ ત્યારે આત્મવિશ્વાસ વધે છે અને નવી જવાબદારીઓ સ્વીકારવાની હિંમત મળે છે
હમ જોુ કોઈ વ્યક્તિ આજે સમય વ્યવસ્થા શરૂ કરી માંગે તો તેને શું કરવું જોઈએ
જો મેં તેને એક વાત સમજાવું છું કે તે આજે જ પોતાની દિવસની યોજવા બનાવે લક્ષ અનાવશ્યક પ્રવતિઓ ઘટાડે અને દરરોજ પોતાની પ્રગતિની સમીક્ષા કરે જો તું સમીક્ષા નહીં કરે અને પોતાનો કામ કરવો જશે તો તેને ખબર જ ના પડશે કે તારો કામ બરાબર થાય છે કે નહીં
હા પોતાનું ક તો સારું વાત કીધું
હા
ખ હમ ખુબ સરસ આજે મેં સમય વ્યવસ્થાની વિશે ઘણી મહત્વપૂર્ણ બાબતો શીખી
જો તને જીવનમાં કઈ પ્રાપ્ત કરવાનું છે ને તો તને પો પો ન ચોવીસ કલાક બરાબર થી યુઝ કરવા નુ હોય આપણે જોઈએ કે જે બહુ અ જીવનમાં આગે વધ્યા છે તે લોકો કેવી રીતે વધ્યા એ આપણા અને એ લોકો બધા પાસે ચોવીસ જ ઘં ટા હોય છે. પણ ચોબસ ઘંટાનો જે ઉપયોગ સારી રીતે કરે છે‌. એનો જીવન આગે વધ છે.
હા સમય નો મહત્વ પણ જોઈએ જે સમય નો મહત્વ સમજી ગયો તે આગે વધે.
એકદમ ચોક્કસ વાત કીધું સમય નો મહત્વ જો કમ ઉંમરમાં સમજ પડી. જાય ને તો તે જીવન ને સારું બના નાવી દે છે.
હમ એટલે સમયને વેસ્ટ નહી કરવાનું, એ તો એક એક દિવસે સમય આપણે એને વે વેસ્ટ કરી દેય.
આ વાત તમારી બહુ સાચી છે જો આપણે હવે સમય ન અ ન યુઝ કરવી તો જ્યારે એક સમય આવશે ત્યારે આપણને હમજ પડે કે આપણે પહેલા બહુ સમય ખરાબ કરી નાખ્યો અને તેના માટે આપણને પસ્તાવા થશે.
હા એ વાત તો અરે અત્યારે લાગે છે, બહુ કે બહુ પહેલેથી સમય હું વેસ્ટ કર્યું છું.
તે જ માટે સમયનો સરસ ઉપયોગ કરવાનો ખૂબ જ જરૂરી છે, જો તું પોતાના ચોવીસ કલાક સરસ રીતે અ યુઝ કરે કે તને આ બારા ઘંટા પડવાનું છે વાંચવાનું છે કે કઈ કામ કરવાનું છે અને તે તું મહેનતથી કરે. તું એક દિવસ આવશે જ્યારે તને ખૂબ જ આનંદ વાળી જિંદગી મળશે કારણ કે તું પોતાના સમયને બહ જ ખૂબથી એનો ઉપયોગ કર્યો છે.
હમ ખરેખર વાત તો એકદમ સાચી છે સમય ન તો યુઝ કરવા આવી જોઈએ કે એ ટાઈમે આપણેે આ કરવાનું છે એ ટાઈમે આ કરવાનું.
ખૂબ સરસ વાત કરી મ આજ તારાથી સમય વિશે વાત કરવાની બહુત આનંદ થઈ કારણ કે મેં તારાથી બહુ જ મહત્વપૂર્ણ બાબતો શીખી.
હમ ખરેખર સમય સૌથી કિંમત સંપત્તિ છે કારણ કે એક વારે પસાર થઈ જાય પછી તે પાછો આવતો નથી.
ખુબ સાચું વાત છે આજથી આપણે બંને લોકો સમય નું યોગ્ય આયોજન કરવાની પ્રતિજ્ઞા લઈએ જેમ કે આપ આપણે પોતાનું જ ચોવીસ કલાક જ એક રીતે આપણે ટાઈમટેબલ બનાવશું અને તે ટાઈમટેબલ ને ફોલો સમય નો અ યુઝ કરશું.
હા હા સમયને ડિવાઈડ કરીને આપણેે એને સારી સારી રીતે ઉપયોગ કરો બસ
ચાલો ફરી મળીએે તારથી આવજો.
હા ચાલો જરૂર આવ. ચાલો-ચાલો.